હો
હેલો કેમ
હલો મિત્ર કેમ છો.
મજામાં છું તમે કેમ છો.
મજા મેં તુંમ કેમ છો.
હુપણ મજામાં છુ આજે હુ તમારે સાથે પર્યાવરણ વિશે વાત કરવા મામાંગુ છુ.
ખૂબ સારી વાત છે આજ કલ વ્ર્યાકરણ ક્રિયા પર્યાવરણીની સમમસ્યા ખૂબ વધી રહી છે.
હા સાચી વાત છે. દર વર્ષે પ્રદૂષણ વધતું જાય છે. અને તેના કારણે માનવ જીવન પર ખરાબ અસર પડે છે.
મને લાગે છે કે વાયુ પ્રદૂષણ જલ પ્રદૂષણ અને અગ્નિ પ્રદૂષણ એ મુખ્ય સમસ્યાએ છે.
બિલકુલ. મોટા શહેરોમાં વાહનોની સંખ્યા વધી ગઈ છે. જેના કારને હમાવા ઝેરી ગેસો ફેલાય છે.
હમણે થ્રુકો મથી નીકલતા ખુમડા પણ વાતાવણ ને નુકસાન પહોંચાડે છે.
તમે જોયું હશે કે ગરમી દર વર્ષે વધી રહી છે.
હા આબોહવામાં પરિવર્તન થઈ રા રાહ્યું છે. વર્ષાતાનું સમય પર બદલાતો જાય છે.
જંગલોની કટાઈ પન આ સમસ્યાનું મોટું કારન છે.
સાચી વાત. ઝાડો આપણે ઓક્સિજન આપે છે. અને પર્યાવરણને સંતુલિત રાખે છે.
તેટલે જે આપને વધારે થી વધારે વર્ષા વૃક્ષારોપણ કરવું જોઈ.
અમારા કાફમા પછલા વર્ષ વિશોપણ અભિયાન ચાલુ હતો.
એ તો ખુબ સારી પહેલ છે. લોકોએ કેવો પ્રતિસાદ આપ્યો.
ઘણો લોકો જોડાયો હતા. વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગામના વડી લોય મઠીને સેકડો ઝાડ ઉગડ્યા હતા.
જો આ પ્રકારની ગતિવિધિઓ બદદી જગા હૈ થાય તો પર્યાવરણ માં સુધાર આવી શકે.
હા પરંતુ. પતજડ લગાડવાથી કામ નહીં ચલે. તેની સંભાન પાર કરવાની રહે.
બિલકુલ ઘના લોકો ફોટો પડા વિને ઝાડ લગાડે છે. પણ પછી તેની કાલજી નથી લેતા.
પર્યાવરણ બચાવવા માટે પાણી બચાવ પણ જરૂરી છે.
હા આજ કાલ ભૂજલ સ્તર ઘટી રહ્યો છે.
એકલે વર્ષ જલ સબ્જીયાની વ્યવસ્થા કરવી જાયઓ
સ્કૂલો અને કોલેજમાં પર્યાવરણ વિશે જાગરુકતા ફેલાવે જોઈ
નાના બાલકોને શરઆત ઠી પર્યાવરણનું મહત્વ સમજાવું જરૂરી છે
પ્લાસ્ટિક નું ઉપયોગ ઓછો કરવો પન જરૂરી છે
હા સિંગલ યુઝ પ્લાસ્ટિક પન્યાવરણ માટે મોટી સમસ્યા છે
બાજારમાં જાતા વ કપડા ની થેલી લઈ જવી જોઈી
હા નાની આદતો થી પણ મોટા પરિવર્તન આવી શકે છે
મને લાગે છે કે પ્રત્યેક નાગરિકાની જવાબદારી છે કે તે પર્યાવરણી રક્ષા કરે.
હું તમારી વાતસે ખૂબ સેહમત છું.
ઠીક છે નમસ્કાર.
નમસ્કાર.